હેલો.
હલો.
એમ છો?
મજામા. તમે?
હમ. હું પણ મજામાં.
તમે ક્યાં છો અત્યારે ઘરમાં?
ઘરમાં જ છુ. તમે?
ઘરના કઈ સાઈડ?
ઘર માં એમ જ ઉપર આવી ને બેઠી છે.
બરોબર.
તમે શું કરો છો?
હું નીચે આવ્યો છું જમીને.
બરાબર. શું છેમ?
દાળ, ભાત, શાક, રોટી. તમે?
પણ જમાનું બાકી છે હજી.
કેમ આજે મોડું થઈ ગયું?
એમજ.
કઈ ક્રિયા કરતા હતા?
હું કઈ નહી કરતી હતી. હું ખાલી બેઠી હતી.
બરોબર.
બોલો. બીજું?
કઈ નહી. તમે બોલો?
બદ્ધા ઘરમાં કેવા છે?
બધા સારા છે. તમારા ત્યાં?
બધા મસ્ત.
ખપ્પા ક્યાં છે?
પપ્પા કામ પર.
બરાબર. ભાઈ, ક્યારે આવશે ફરીને?
આવી જશે, બુધવાર સુધી.
અત્યારે ક્યાં ફરતો છે એ?
એ અસામ ગયો છે.
બરોબર.
તમે પણ વચ્ચે કચ્છ ગયેલા?
શું કહ્યું?
તમે પણ વચ્ચે કચ્છ ગેલા?
હા! મને એક દિવસ નું કામ હતું. એટલે ગયો હતો.
શું કામ હતુ?
એક સિગ્નેચર કરવાની હતી.
આ્યા સિગ્નેચર કરવાની હતી
હતું કઈ પ્રશ્નલ
બરાબર
હા
પીજું બો
તમારો પ્રિય ત્યો વાર કયો છે
તો બધા ફેસ્ટિવલ બહુ જ ગમે છે
બરોબર
તમે એમ કોમનું ફોર્મ ભરી દીધું.
ના હું ભરવાનું વિચારતો છું હજી.
તમે ભર્યુ?
ના બાકી છે હું પણ કોલેજ પર જવાની છે વિઝિટ કરવા.
બરોબર તમે ઘણું સારું છો સ્ટડીમાં તો તમે ટીચર બની શકો છો.
મને ટીચર બનવામાં કોઈ રસ નથી.
તમારું રસ શેમાં છે?
મારૂ રસ કોઈ વસ્તુમાં નથી.
કેમ?
એમ જ
બરોબર તમે આગળ શું કરવાના છો?
આગળ કઈ નથી કરવાની.
બીકોમ પછી ન શું વિચાર્યું છે?
એમ કોમ નો જ વિચાર છે બીજું તો કઈ નથી વિચાર હજી.
એમ કોમ કયા મીડિયમમાં કરવાનું વિચારો છો?
હું ગુજરાતી મીડિયમ ઇ જ કરવાનું વિચાર.
બરોબર છે. કહો તમે કઈ
હું વિચારું કઈ
તમને મોડું કેમ થઇ ગયું આજે જમવામાં?
એમ જ મુ કામ કરતી હતી કઈક.
શું કામ કરતા હતા
કઈ ને એમ જ લખતી હતી કઈ.
બરોબર
તમે શુ કરતા હતા?
હું પપ્પાનું કામ પતાવવા માટે બહાર ગયો હતો.
કયું કામ
ડોક્યુમેન્ટ લેવાના હતા એક જગ્યાએથી તે લેવા ગ્યોતો.
બરાબર તમને ટ્રાવેલિંગ કરવાનું ગમે?
હા, મને ટ્રાવેલિંગ કરવાનું ખુબ જ ગમે.
તમે ક્યાં ક્યાં ટ્રાવેલિંગ કર્યું છે?
ટ્રાવેલિંગ તો હું મારા ગામ જ જાઉં છું અત્યારે તો અને ફરવા જવું હોય તો બોમ્બે સાઈડ.
બોમ્બેમાં કેમ જાવ છો?
બો બોમ્બેમાં હું સિદ્ધિ વિનાયક જાઉ મરીન ડ્રાઈવ જાઉ. ગેટ ઓફ ઈન્ડિયા જાઉં, આવી બધી સ્થળે ફરવા માટે જાવ છુ.
તમને રિવર સાઇટ વધારે ગમે છે કે માઉન્ટેન એરિયા
એમ બીચ પરસન
બીચ કેમ ગમે છે? દરિયો સાઈડ એમ.
દરિયાની લહેર જોઈને મને શાંતિ અનુભવાય છે.
દરિયાનુ લહેર શેનું પ્રતીક છે? તને ખબર દરિયાનું લહેર શેનુ પ્રતીક છે.
ના, તમને ખબર તો જણાવ.
ખબર છે, તમે ગૂગલ કરી લેજો.
તમે જણાવ.
તમે થોડુંક પોતાથી કઈ કરવા માંગો
તમારું ફેવરેટ ફૂડ શું?
મારું ફેવરેટ ફૂડ છે, મસાલા ઢોસા તમારું?
મન તો કઈ બી ચાલે
તમને બીચ વધારે ગમે કે માઉન્ટેન?
ચાલે. મારું કોઈ ફેવરેટ જગ્યા નથી પણ એમ બધી જગ્યા સારી છે, અને શાંતિ આપે એવી છે.
બરોબર.
તમારું આગળ વિચાર શું છે, બીજું કઈક લાઈફમાં કરિયરને છોડને આગળ વધવા માટે.
હું એવું કાઈ વિચાર્યું નથી હજી
બરાબર.
તમે?
હું કઈ વિચાર્યું નથી. પણ મારી હોબીસ છે, ડ્રોઈંગ કરવાનું ને કઈક ને કઈ એમ કરતા રેવાનું
બરોબર.
બોલો કઈ બીજું તમારા હોબી વિશે.
મને ડ્રોઈંગ કરવાનું ગમે.
તમને?
હા.
ને કેવી ડ્રોઈંગ કરો?
હું કોઈ માણસની ડ્રોઈંગ કરી શકું, પક્ષી, જાનવર
તમારી સ્કેચ શું તમે સેલ કરો કે તમારી પાસેે જ કલેક્શન રાખો.
ના, હું ખાલી મારા માટે જ રાખું છું, અને હું એને જોઉ ત્યારે મને ખુબ આનંદ અનુભવાય છે.
તમે આનંદ કેમ અનુભવ તમારી કલાને જોઈને? કે તમારી એમ અંદરની ખૂબીને જોઈને?
મારી કલા જોઈને મને ખુબ આનંદ આવે છે, કે હું આટલું સારું બનાવી શકુ છું. ના આ તો હું પોતે જ ક શીખી ગયો છુ જાતે
ભગવાનનો તોફો કહી શકે.
હા.
તમને રસોઈ કર
ના.
કેમ?
તમને આવડે?
આવડે જ ને તમને પૂછું તમને આવડે?
ના મને નથી આવડતું
એમ ક્યારે ટારાયની કરયુ.
મને ભૂખ લાગે તો હું ક્યારેક મેગી બનાવેલું મારા માટે પણ વધારે ક હજી સુધી નથી બનાવ્યું
શીખો કઈ કરો એક્સ્ટ્રા
ચોક્કસ વિચારીશ
વધારાનું લાઈકમાં કરતા રેવાનું એટલે માઇડ આપણુ જાગૃત ર,
શીયોર
બીજું બોલો કે તમે
કઈ નહી તમે બોલો આગળ બીજું કઈ
વિચારો મ કઈ
તમારો ફેવરેટ કલર કયો છે.
મારો ફેવરેટ કલર તો નથી પણ એમ મને વધારે પિંક ગમે છે તમારું
મારો ફેવરેટ કલર બ્લેક છે
કેમ બ્લેક કે કારણ
કેમ કે બ્લેક કલર જે એવો છે જે, આપણને દરેક વસ્તુમાં મળી જાય. ઇઝલી
દરેક વસ્તુમાં મળી જાય એટલે તમારું કેવાનો અર્થ છે
બ્લેક કલર એક કોમન કલર છે જે દરેક વસ્તુમાં એમ ઈઝીલી મળી જાય
એટલે બ્લેક કલર ગમે તમને
હા
હ
તમને પિંક કલર શા માટે ગમે
કેમ કે પિંક કલર મારા પા સૂટ કરે પિંક કલર એટલે મારું સેલ્ફ ઇમ્પ્રુવ કરી શકું એ મને લાગેને જોઈને મારા અંદર
બરોબર હવે ફોન મૂકીએ
હમ બાય
બાય